હેલો.
હલો.
હા, શું કરો?
કાઈ નહીં બેયસા છે.
હમ્મ, હવે મેં શું કહેતો હતો કે આપણે હમણાં જ બારમાની એક્ઝામ આપી છે તો ચાલો ની કશે આપણે ફરવાનો પ્લાન બનાવીએ.
હા ચાલે, આપડે ચાલો કઈ જગ્યા ગોઠવીએ.
હમ્મ, તો ચાલો ની આપણે કઈ જગ્યાએ જાયે હવે?
હાલમાં તો આપડે કોઈ બીચ છે, કોઈ સ્થળ છે એમ જે ધાર્મિક સ્તર હોય તો પણ ચાલે.
હા એમ તો આપડે પારનેરા આપડે જઈ શકીએ ત્યાં ડુંગરના પગથિયા ચડીને જવાનું મજા આવશે તહી જઈ તો
હા હા એ પણ ચાલે આપડે
હમ્મ, હમણાં જ્યા નોરતા બેઈસા છે તો માતાજીના દર્શન પણ થઈ જાય.
હા, એ પણ સારી એ ત્યાં ધાર્મિક સ્થળ પણ કહેવાય અને એમ પર્વત ચઢવાની પણ મજા આવશે.
હા હવે આપણેે હમણાં જ હાલમાં પરીક્ષા આપીને તેનો થાક ઉતારવા આપણે કશે જવું તો આપણું માઈન્ડ પણ ફ્રેશ થાય.
હા.
તો આપણે શું તિથલ બીચ પણ સાથે સાથે ગઈ આવે તો ચાલે ને?
હા ચાલે આપણેે જો સવારે નીકળી જાયને બપોર પછી તિથલ બીજ પતાઈ દેવાય તો પણ ચાલે એ ગોથવીએ ચાલો સારું લાગશે.
હા તો પણ ચાલે તેમજ ત્યાં આપણેે બહુ દરિયાનો તાપ પણ નહીં લાગે બપોર પછી જઈએ તો સનસેટ પણ જોવા મલે આપણને.
હા, એ પણ સનસેટ જોવાનો એ પણ મસ્ત ત્યાં ગોઠવણી કરી છે એ લોકોએ ત્યાં બીચ પર બાકડા ગોઠવ્યા છે તો આપણે ત્યાં બેસીને જોઈશું.
હમ્મ, તેમજ હાલમાં તો આપણેે ત્યાં બધી બોવ ઘણી બધી સુવિધાઓ જોવા મયલી છે તીથલ બીચ પર તેમજ રેતીમાં ઘણા બાળકો રમતા પણ દેખાતા હોય છે.
હા અને આપણને પણ રમવાની મજા આવશે.
હા, આપણેે એન્જોય કરવા જઈશું.
પાકું-પાકું જઈશું પાકું જઈશું.
તેમજ આપણે તા દરિયામાં નાહવાનું કે ગમે તે કરવાનું હોય તો સારું મજા આવશે.
હા આપણે સારું તમે યાદ કરાવ્યું તે માટે આપણે અલગ થી કપડાં લઈ જાશું આપણેે દરિયામાં રમશું.
હમ્મ, પછી ત્યાં તો આપણા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીશું, સાંઈ બાબાનું મંદિર પણ છે.
હા હા છે છે છે.
હમ્મ, તો પછી આપડે કાલે જઈશું હને બધા મિત્રોને આપણે વાત કરીએ પ્લાન બનાવીએ.
હા તમે થોડાક મિત્રોને ભેગા કરી દો મેં પણ મારા મિત્રોને જણાઈ લઉં.
હા સેમ શું કે ઘણા મિત્રો હશે ને તો આપણને મજા આવશે ત્યાં જઈને.
હા આપડે થોડું મોટું ગ્રુપ લઇ જાશું ને તો જ બેઠક બેહવાની મજા આવશે.
હમ તેમજ પાનેરામ મંદિર ઉપર આપણે ત્યાં ઉપર કઈ નાસ્તો એવું પણ કરી લઈશું ફોટા પાડીશું હાને
વાંધો નહી વાંધો નહી કરી લઈશું
હમ તેમજ આપડે પણ કાર લઈ જાય તો સારું પડે હવે તો તાપ પણ લાગશે
ગરમીનો મોસમ છે એટલે આપડે ગાડીનો જ મેળ પડવો પડશે
આ રજાના પ્લાનમાં પણ હશે ને ફરવાનું જોઈએ જ એમ બધા જ મિત્રોને
હા
તેમજ આપણે તો રજા માં તો આપણે તાપ પણ ગરમીના હોવાથી સ્વિમિંગ પુલમાં પણ જઈ શકીએ છીએ કે આપણે ત્યાં સ્વિમિંગ કરી કે ઠંડક થાય આપણે માટે
હા એ પણ ગરમીમાં હવે એ જ કરવું પડશે હવે બધા હવે વોટર પાર્ક છે સ્વિમિંગ પુલ છે ફાર્મ હાઉસ છે એમાં જ જશે એમ
હમ ત્યાં પણ હવે પ્રાઇસ બહુ બધી ઘણી બધી હશે કે
હા એ તો છે ને હવે
પણ આપણે આપડા ઘણા મિત્રો સાથે જઈએ તો ડિસ્કાઉન્ટ તો હશે ને આપણે કે દસ મિત્રો જશે જશું તો આપણને સસ્તું કરી આપશે તો હશે ને
અ તો હવે ત્યાં જય જાણી ને જાણવું પડે એમ
હું કોઈ કોન્ટેક નંબર હોય તો કેજો હો ને તમારા ખ્યાલમાં
હા મેં મારા ફ્રેન્ડ છે તેને મેં પૂછી લઈશ
હા એટલે શું પૂછી લે તો આપણને ત્યાં જઈને પછી આપડે આટો નહી થાય ખબર પડી જાય તો સારું કેવાય એટલે બધા મિત્રોને કહેતા ફાવે કે જાય શું એમ તો
હમ આપડે કાલે તો ગોઠવી જ રહ્યા છી ને
હા કાલે પાનીયાળા પણ હવે નેક્સ્ટ વીકમાં પણ આપણે કશે વોટર પાર્કમાં જવાનું પ્લાન બનાવીએ તો સારું કેહેવાય
હમ હમ એ પણ ચાલે એ પણ ચાલે
આપણે શું આપ બધા કાલે જવાના છે મિત્રો સાથે ત્યાં જ કોઈ પ્લાન બનાવીશું એવું હોય તો બધા તૈયાર થઇ જતા હોય તો
હમ ત્યાં જ આપણે ચર્ચા એન્જોય એન્જોય કરી ચર્ચા કરી લઈશું આપણે
હા તો પણ સારું કહેવાય
હમ હમ
હમ તેમજ આપડે ત્યાંથી બીજે કસે જવાનું હોય ટાઈમ બચે તો તો પણ જઈ શકી આપડે
હા તે પણ ચાલે
ત્યાં આપડે તાં વૈષ્ણવ દેવી કે ત્રમ્બકેશ્વર મંદિરનું પણ ત્યાં દર્શન કરી શકાય
હમ એ પણ ચાલે આપણે જઈશું તો આ ટાઈમ મલ મળશે તો
હા મેં આગળ ગયો હતો ત્યારે ત્યાં વૈષ્ણવ દેવી મંદિરે ત્યાં પણ સારું છે ત્યાં બરફમાંથી કે પાણીમાંથી ચાલવાનું જોડવાનું તેમજ ગુફા પણ બનાવલી હતી ઉપર મંદિર માતાજીના અહી
હા હા બરાબર બરાબર હતી હતી હતી
તમે ગયા છો
ના મેં વિડીયોમાં જોયું છે
હમ હમ
આપણેે જાશું જાશું.
હા એટલે ટાઈમ બચે તો તે બધા નજીકના સ્થળો પણ ફરી આવે તો પણ સારું કેહેવાય એટલે એક વાત ગયા હો એ બાજુ
હા. હા એ પણ ચાલે આપણે એક કામ કરીશું આપણે સવારના વહેલા જ જઈ નીકળી જશું. એમ એટલે થોડી ગરમી પણ ના લાગે અને આપણને ટાઈમ પણ મળે એમ.
હ તેમજ આપને ત્યાં લઈ જવા માટે કોઈ સૂકો નાસ્તો કે એવુ કઈ લઈ જઈશું એટલે શું ભૂખ લાગે તો જમી લેવાય થોડું ઘણું.
હા મેં તમને એજ કહેતા હતા હવે આપણે બહારનું તો હવે બધું જંક ફૂડ મજા નથી આવે. હવે આપણે ઘરથી જ કઈ સૂકો નાસ્તો કે કઈ નાસ્તો લઈ જશુ એમ.
હમ એટલે ટાઈમ મળે ત્યારે તે બી નાસ્તો કરીને આપડે સારું કેહેવાય સેહત માટે.
હા એ પણ ચાલે. આપડે ઘર થી લઈ જાશુ.
હ તેમજ ત્યાં તડકેશ્વર મહાદેવ નું મંદિર પણ છે. એટલે કે ત્યાં એક અદભુત કલા હતી કે ત્યાં શંકર ભગવાન ત્યાં સુતેલા દેખાય છે ઉપર તડકો જે ત્યા બનાવે ને તે તૂટી જ જાય આમ. ત્યાં પી જઈ આવે તો સારું કહેવાય.
હા એમાં તો મેં ગયો છે. મેં બે વાર ગયો છે, ત્યાં એ એ છે મંદિર એકદમ અદભુત છે એની મને ભૂતકાળની પ્રાચીન કહાની ખબર છે મને.
હા હવે ધાર્મિક સ્થળો પર જઈને આપણે થોડી ઘણી મુલાકાત લઈએ તો સારું કેહેવાય એમ.
એ મંદિર જબરજસ્ત છે. એ જો એ જે મંદિર છે ને તેની છત જ ની મળે. એની છત બનાવે ને તો છત તૂટી જ જાય એમ.
હા એટલે તો એનું નામ આપવામાં આવ્યું છે ધળકેશ્વર મહા દેવ મંદિર.
હા.
એટલે હંમેશા તે તડકો જ રહેતો હોય છે. ઉપરથી આવે તે.
હમ્મ અદ્ભુત અદ્ભુત છે.
હા તેમજ સતા પણ હવે આપણે ત્યાંથી પઈ નીકળીને આપણે તિથલ પાછા ફરીને આવી રહીશું એમ સાંજ થઈ જશે થઈ જતા.
હા વાંધો નહી લઈ લઈશું એને પણ.
હમ્મ તમે તો હવે ત્યાં તિથલમાં તો આપણેે ત્યાં ખુબ એન્જોય કરવો પડશે.
હમમમ હમ્મ આપણે ક્રિકેટ બી લઈ લઈશું બેટ અને બોલ પણ લઈ લઈસું રમશું તો
હા ભાઈ આ તો મારી આઈડિયા સારી છે. એટલે ટાઈઇમપાસ બ જ થઇ જાય ત્યાં. ગઈને.
અને મેં બેડમિન્ટન પણ લઈ લઈશ સાથે સાથે.
હા આવા રમત ઉત્સવ ના સાધનો લઈ લઈ તો સારું કેવાય એટલે શું આપણે ત્યાં થોડો ઘણો ટાઈમ પસાર થઈ જાય એમાં.
હમ્મ આમ મજા આવેશે મિત્રો સાથે રમવાની પણ.
હમમમ પ્લેટ આપડે એક્ઝામ પછી તો એન્જોય કરવા ગયા છે તો આપડે સારી રીતે જાય તો સારું કેવાય એમ.
હા અને ભાઈ આપડે બધું સ્પીકર પણ લઈ લેજો આપણે ડાન્સ પણ કરીશું
હા એટલે ત્યાં એન્જોય નો માહોલ પણ બનાવવા પડશે આપડે.
હમ હા સ્પીકર લેતા આવજો.
હા તેમજ આપણેે ત્યાં સનસેટ જોવાનું મજા આવશે તેમજ ત્યાં સુરજ જે ડૂબે છે નદીના અહિયાંથી તે જોવાની મજા આવતી હોય છે.
હા એ સનસેટ પોઈન્ટ જ બનાવેલો છે એક જાતનો.
હનમ ત્યાંથી ફરી આવતા આપણે વેકડીિયા હનુમાનજી ના જગ્યા પણ જઈ શકીએ. ત્યાં હનુમાનજી નું મંદિર છે.
હા ત્યા વેકરિયા ની નજીક આપણે જતા. એક દીવાદાડી પણ આવે છે ત્યા પણ જઈશું આપણેે.
હા.
એ ત્યાં લાાઈટ હાઉસ પણ છે.
હા એટલે જે ત્યાં રાતના લાઈટ પડતી તે હોય છે તેજ ને?
હા એ જે મોટો એમ બનાવેલો હોય છે ને મિનારો ટાઈપ તેને કેહેવાય છે લાાઈટ હાઉસ.
હમમમ હમ્મ હમ્મ તેમજ ત્યાં પણ એ જ નદી મળતી હોય છે હને.
હા એ જ આપડે ત્યાં ઉપર ચઢશને જોઈશું ને તો આપણને વલસાડ નો આખો નજારો દેખાશે. હા દેખાશે દેખાશે પાણીના ડુંગર તો દેખાશે. પછી ચડશે એટલે.
હા હા તો આપડે બધા મિત્રોને આપણે આજે જાણ કરી દઈએ હે ને
હા વાંધો નહી આપડે તમે પણ કોલ કરી લો થોડા મિત્રોને મેં પણ કરીે લો
અને કાલે આપણેે સવારે કેટલા વાગે નીકળીશું
એ તો હવે આપણે મિત્રો ને બધી ચર્ચા કરીને વાત કરીને એ લોકો શું કેહે છે તે પણ મને જોય આપણે હવે
હમ્મ એમ તો વહેલા નીકળે ને તો સારું કેહેવાય એટલે શું આપણે સવાર થી નીકળે તો બધા ધાર્મિક સ્થળો પણ પસાર થઈ જવાય એમ
હા એજ એજ આપણેે જેમ બની તેમ આપણે વેલું જ નીકળીશું
હા તો સર તમારા મિત્રોને પણ જાણ કરો હું અમારા મિત્રોને જાણ કરું છું હેને
ઓકે ઓકે
હા ચાલો
હા ઓકે બાય